હું, એક એક સેકન્ડ માં ફોન કરું.
હલો
હલો.
હલો.
ક્રિષ્ણબેન મજામાં, શું કરો હો? હલો. ખાલી થોડાક બારે આવજો તમારો અવાજ થોડોક ઓછો આવે. હલો.
હલો.
ના આવાજ કપાય છે.
હલો.
હલો હા, આયો આવાજ, કેમ છો મજામાં?
હઓ મજા માં, શું કરો છો?
બસ આયરા એકદમ ઘરે છીએ.
એવું એમ શોંતી.
હા ખાવા ખાધું.
હવ ખાઈ લીધું, બધા મજામાં?
બધામજમ છી તમે, કોહ
બસ, અ બધા મજામાં છે. જેુ વાતાવરણ છે, વાયરો છે
બરાબર અમારે બી એવું જ છે.
એવમ
આવે છે, આવે છે, હવે આવ્યો
વરસાદ આવે એવું વાતાવરણ છે.
ફરવા જવાનું બરાબર અમારે ફરવા જઉં છું તો તમે લોકો આવશ બરાબર તો તો, તમે કેટલા જણા આવશો ત્યાંથી
બસ હું ને બે છોકરા લઈને આઈશુ
બરાબર જગદીશ કુમાર ને, ક્યારે રાખવા નાખ છે, કે શું
એ તો સ ગમે કોમ કરતા ઘરે
ના લઈ લો લઈલો ફેમિલી સાથે મજા આવે ફરવાની
તો, બસ લઈ લઈશુ ચાલો
બરાબર બોલો તો સમય જવું છે ટ્રેનમાં જવું છે કે
બસ જેમાં થોડા પૈસા થઈ એમાં જઈએ વળી
ટ્રેન માં પૈસા ઓછા થાય
હા, હું તો કોઈ દિવસ બેઠેલી નહી એટલે મજા ના આવે
તો, તો તમારા માટે ફાયદો કેવાય તમને ટ્રેનમાં બેસવા મળે
હા, એટલે જ ને
થયમને
ના ગત નીમ
થોડુંક સમજાય દું ટ્રેન વિશે
હા
પેલા તો, તમારે ટ્રેનની ટિકિટ કઢાવવી પડે
એવું હોય એમ?
હા. ટ્રેનની ટિકિટ ઘડાવોય એટલે એમાં કેવુ, હોય કે જેમ આપણે બસ માં સાહીઠ સીટ હોયને.
હા, સાઠ સીટો હોય.
આની અંદર ડબ્બા હોય, ને ડબ્બા ની અંદર સીટ નંબર હોય
એવું હોય, એમ
ટ્રેન બહ લાંબી હોય, તમારો ડબો કેવો ભોરે છે, તમાને અંદર લખેલું હોય
હા
ટિકિટની અંદર
એ દબમ પેહી તો ના જનો
ના, ના, ના, ના, ના પ જએ આ ટિકિટ ઉપર લખેલો હોય નંબર ઈ પ્રમાણે તમે રેલવે સ્ટેશન ઉપર જ ને, એટલે જેમ આપ આપણું એક ઘર બીજું ઘર ત્રીજું ઘર આપણી શેરી જેમ ઘરો છે, ને એ, હમજી લો કે આપમણાં ડબ્બા હશે એમ
હ એવું હોય એમ
કુરશ કાકા ના કરથી મહાના ઘ સુધી એક આખી રેલ ગાડી છે.
આખી રેલગાડી છે એવડી મોટી રેલગાડી આવે
થી મોટી આવે
એવું હોય એમ
તમારે ડબ્બો ક્યાં ઉઊભો રહેશે, તમારે રેલવે સ્ટેશન અમુક અંતરે બોર્ડ મારેલું હોય. તે નંબર દેખાતો, કે આ નંબર નો ડબ્બો અહંયા ઊભો રહેશે
હ, હા બરોબર તો તો બેસવું તો પડશે કોણ
તમા છેલ્લો ડબો ને છેલ્લે ચાલી ને જવું પડે
હા, વાંધો નહી. તો ઘડી તો ઉપડી તો ના જાય
ના ના એટલે સમજાવું છો, તમને આમાં સિસ્ટમ શું હોય તમે તમારા ડબ્બે ઉભા ર પછી, એમાં ડબ્બા તૈણ વય ના આવે
હા, તૈણ વય તૈણ વય ના આવે
સ્પર કોચ સ્લીપર, એટલે શું તમે સુઈને જઈ શકો
હા
જે તમારે, પેલા ઓનલાઈન નોતાવો પડે
હોય હોય
પછી, આવે જનરલ ડબ્બો જંગલમા, પેલા કચ્ચા કચ્ચા ન ભરેલા હોત ને
ઓ હો
હોય, એને જનરલ ડબ્બો કેવાય
હા
એ તો તમારે ટિકિટ લઈ લેવાની પછી, બેસી જવાનું
હા, બરોબર
મળે ના, મળે કોઈ ગેરંટી નહી, પછી એક આવે એસી
એસી વાળી, તો એના પૈસા વધારે ના થાય
થોડાક, સો સો રૂપિયા જે વધારો હોય
એવું
હા પછી, ડબ્બામાં બેસી જવાનું
હા
હાલો
હા, બોલો બોલો અવાજ આવે છે હા, બોલો હા, હા ચોક્કસ
બરાબર બસ પછ બેસીને જવાનું રણું જા અમારે અમે રણુજા ગયાએ ને અમે રણુ જ ગયાનેમ તે રાત્રે બાર વાગે પાટણથી હલો આવે છે અવાજ
રણુજા જ પોક્યા રેડી રેડી
આવે છે અમે હાા, અમે બાર વાગે પાટણ થી બેઠા અને, બઉ જ ભીડ હા, રણુજા જામ પાટણ થી અમદાવાદ થી આવે ટ્રેન બહ ભીડ, હતી હાલો પછી, તમે આ હકારો ધરતાોજ મ મને ખબર પડે કે તમે સાંભળો છો. કે કોણ છે
નથી, સંભાળતો
આ અવાજ, કપાય છે
કપાઈ અવાજ, કપાય એવું લાગે મને ત્યાં ના હુ, તોય બોલ બોલ જ કરું
બરાબર સમજી ગયો. પછી અમે જોુઓ ને રાત્રે બાર વાગે બેઠા, તે અમે કોચ સાત જણા હતા તે ખુબજ ભીડ મને એમ લાગ્યુ, ખરેખર હવે અમે ક્યારે જગ્યા મળશે
હ, બર
અને આમ કેવાયમ, કે ભગવાન સાક્ષાત આપણે આમ વિશ્વાસ તો ભગવાન જોડું હોય એમ હા એટલે એમાં આપણે પેલા સાવિત્રી ભાભી ખરા ને
હા બરોબર
પઈ અમદાવાદથી જતો હતો પેલડી એટલે મને એક્જેક્ટ હા માં એમને મે નતા જોયા પણ એમને મન ના જોયા પણ જ્યા ઉતરવાનું હતું ને ત્યારે અમે બંને ભેગા થયા એલે પછી અમે ભૂમિક કીધું કે આ પને જગ્યા આપજ બીજા કોઈ ના આપતા પસડી ઉપર એટલે કન પછી મારો નંબર લાગ્યો જોકે તો સુવા તો નતું મળ્યું બધા બીજા બધા ભઈઓ હતા અને પછી રાજસ્થાનમાં અમે સવાર વેલ્લા ગયા. ટ્રેન ગઈ એમ પોકી એટલે અને પછી કચ્ચા કચ ચચા લબમ લબા તમે જુઓ તો કેટલી ભીડ કે ખરેખર કે નોંધાયા વગર રણુજા જવાય ની
તો તમારે એવું ના કરાય રણુજાનો એ ફોટો લઈને દર્શન જ કરી લેવરે
પલું કર્યું બરોબર ફરવા ગયા તા અમે
એવું હતું ઈ
હા ફરવા તો જવું જવું જોઈ એને
જવું જોઈએ. અમે પણ હમણાં બહુચરાજી જ્યા તા કોણ
બરાબર.
ના બહુ જ રાજ્યમાં રક્ષણ ટાલ કરવા ગયા હતા
ક્યાં નહી
મારે પેલી બાબરી રઈને બહુચરાજી ઉતરે
બરાબર.
પેલું છોકરો હોય ને તો બ બહુચરાજી બાબરી ઉતરે કોણ
બરાબર હા હા ચોલ ક્રિયા જે ને કહેવાય બરાબર.
ટોલ કરાઈ નવરાયો અને પસી નવરાઈને ને માતાજી એ દર્શન કરવા લઈ ઇસગ્યા દર્શન કર્યા તૈ અહીયા ટોલ ઉપરથી
સમજી ગયો. અચ્છા, અચ્છા સરસ કેવાય.
અન્ય
હા હા હા મા માસી માસી કહેવાય એમને
આ માસી એ માસી રહ્યા ને અમારે અક્ષુને ખૂબ આશીર્વાદ આલ્યા
એમ સરસ કેવાયલો
બઉ સરસ ફિલ્મ હતું મજા આવે ને એવું મસ્ત સ્ત હતું મંદિર મસ્ત અને હજું બનતું હતું અમે જ્યાને તાર તો
હા એ અમારે ટેસ્ટિંગ આયુ તું વચ્ચે હમ હમ એક દિવસ હું ટેસ્ટિંગમાં ગ્યો તો અને કઈ સાધન ના મળે પછી છેલ્લે બઉચરાજીનું સાધન મળ્યું હલો. અવાજ આવે છે પછી છેલ્લે બહુચરાજી નું કઈક એક ખટારો મળ્યો અને પછી બેસીને આવ્યો ત્યાં ને ત્યાં આપે અલ્પેશભાઈ જલાભઈ ખરા ને નોકરી કર દાદા કંપનીમાં
ઓ અ
એ એમની રૂમ પર પછી રોકાઈ ગયો. પછી અહ બસ તો સવારે પહિ રિટર્ન પોહચ વાગે બસ હતી એટલે પછી ત્યાં થી આવતા રયા.
વરસાદ આવે